હલો હા.
આજ
હા અવાજ આવે તને આવતો છે ને?
હા નઈ આવતો છે.
હા હા સાંજે નેટવર્ક સારું છે. ને બાકી મેં ઘર ની બહાર નીકળવું પડે મારે.
હા
આજે બારીઓથી જ કામ ચાલી ગયું ખરું.
હા!
આજે કઈ એક્ઝામ? હમણાં તો કઈ બીજા એક્ઝામની તૈયારી કરે એમ?
છે એસ બઆઈ વાળું માં આપને એક દિવસ ભરી મૂકેલું હતું તેના હારું પણ ડિઝાનિંગ ને હું તો બધું એમ બી બધામાં આવે છે. એટલે તે જોયા નથી હતી ને જી કે ને એવું બધું આવે એમ તો, બીજું કોઈ એટલે બીજું કોઈ એક્ઝામમાં તલાટી કમ મંત્રી કે જુનિય કલાર્ક ને એવું બધું ભરે ને તે બધું સર ખુબ સિલેબસ એમ પણ જે મતલબમાં જેની ભરતી તેનું થોડુંક ભાર વધારે હોય એમ. તે વસ્તુ વધારે શક્યતા હોય
હે તો આગળ એમ મતલબ કે તારું ફિક્સ જ કે તું ગવર્મેન્ટ જોબમાં કશે બી એમ સેટ થઈ જવાનું એમ.
હા એમ, એમ કે કેમ કે બધાનું, બધાનું સિલેબસ હરખો જ પડી રહી એમ મતલબમાં.
ચલો સેટ થઇ જાય બરાબર.
હા હવે ધારો કે આપડે આ બીએડ કરે ને તો બી એડમાં હવે, આપણે ટેટ ટાટની જે એક્ઝામ આપવાની હોય તેમાં બી આપણને કેવું છઠ્ઠા સાતમા, આઠ ધોરણ, બાર માં ધોરણેને અભ્યાસક્રમ નો આપણને પૂછાતું હોય એમ તો એ રીતનું હવે આપ આપે જે ભણી ગયેલા હોય ને પેલું સોલંકી વંશ ને એવું. બરા બધા વોન્સ ચાલે તેમ
હા!
એ બધું મતલબ, આપને જનરલ અવેરનેસમાં આવે એમ જી કે માં એમ. એના પોષણ આપણે હોય એમ ઇતિહાસ ને એવું બધું એમ પછી કરંટ અફેર ને એવું છે હા, ! એટલે મતલબમાં બધું એમ જે સરખો સિલેબસ ચાલતો હોય ને તે બધી એક્ઝામમાં ટ્રાય કરી બાકી પછી એમ મતલબ એમાં સિલેબસ છ તો પછી પેલી એક્ઝામ આપવામાં હું પ્રોબ્લેમ એમ.
હા મલ તને એ તો એક જ ટાસ્ક પકડી દે બરાબર મારા જે મારું છે. ને એટલે બધા કે આમ પેલા બધા અમુક લોગ કે. પેલું ભી કરે પેલું ભી કરે આમ ભી કરે તેમ ભી કરે પેલું ના કરે ને પેલું બી કરે એવું ન થી એ સારું છે.
એટલે મતલબ હવે ધારો કેવે જુનિર ક્લક તો ક મ્રીની ભરતી હોય. તો એ એનું હું હોય કે સામાન્ય ગણિત હોય પલું લોહી ના સંબંધને એવું. આવે એમ.
હા હા હા.
એ બધા નોર્મલી ગણિત નું એક હોય પછી એક થોડુંક ભારે ગણિત હોય જેમાં પેલું ચક્ર વૃદ્ધિ વ્યાજ સાદુ વ્યાજ ને બધું આવે ને એમ. એ હોય એમ એનો પૂછ હોય રીઝનિંગમાં પાછા બે મેથ્સમાં બી બે પલું પડે એમ પાછું. પાટે એમ.
એલ્ બેઝિક ગણિત સ્ટાન્ડર્ડ ગણિત એ
હા એમ. પછી આપડે જી કેમાં જોઈએ ને તો આપડે અ આપણા આપણા યુગ આવે તેમ આ બધા પારંપરિક યુગ ને મધ્ય યુગ એમાંનું આવે પછી રાજા રજવાડા નું આવે અત્યારે જે ચાલે તે આવે.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
બધું એમ ચાલ્યા કરે એ રીત નુ એમ. હવે અમુક વસ્તુ તો છે ને આપડે ભણી ગયેલા એમ પણ આપણને હું હોય કે. અ હે આપડે ધ્યાન નહી લીધેલું એમ ત્યારે સાત માં આઠ ભણેને દસ માં બાર માં સામાજિક વિજ્ઞાન હોય તો આપડ હ જ્ઞાન ની આ
ને હવે છે ને ગુપ્ત યુગ છે એવું બધું આવે તો આપડે તો ભાઈ. નવાજ એમ હા હુ એમ કરીએ.
હા એમ બધું ભણી જ ગયેલા પણ મતલબ હુ અત્યારે ઈસ વિમ યાદ રાખવું પડે કોઈવાર ઈસ વિન વગર પૂછી કાઢે એવું કંઈ ની એમ
. અરે તેવું કે મેં ખાલી નમવા વાળા ને જસ્ટ લઈને બેસી તો મને પછી. બે ત્રણ માં લસીસને તહેવાર રિલાયસ થાય કે મેં આ ભણી ગયેલી એમ. એકનો એક કેસ હજુ બી ચલ્યા કરે.
બધી બદલી કાયઢી એમ અત્યારે મારા ભાઈ ના છોકરા છે તો ત્રીજા ચોથામાં જોવા આયવો એમ.
હા ત્રીજા તર એમાં છે તીસ ને ફિક્સ નહી હા. એટલે એમાં એવું છે કે બીજા ત્રીજા ધોણ ને ભરાય ગયુ. નઈ નઈ બીજા બીજા ધોરણનું બદલાયેલું છે ને આપણા મેં આપણે જે તણ પાસ કરું એના પછી પાંચ વર્ષ પછી પાછા બદલાયેલા ચોપડા તે ચાલતાશે તો ચાલ્યા જ કરતા છે પણ મતલબ કે બીજા ત્રીજા વાળાનું બદલાયું. પછી પાછો છઠ્ઠા છઠ્ઠા સાતમાં નુ બદલાયુ હા તો છઠ્ઠા સાતમાનુ. બદલાયું મારા પાસે છામાને બધ અરે ભાઈ એવું. સેસ કે માથું ફરી જાય આપડું બધું એવું છઠ્ઠા ને બદલાય સુધી જોવા જેવું કે એ લોકો ને નકશા ને એ બધું ઈ તો એ વાત બરાબર છે. પણ એ લોકોને નકશાને લઈને પછી અંદર ડીપલી જે લોકોને સમજાવે ને એ કોન્સેપ્ટ જ આખો રોંગ છે. .
એનું તો કોઈ એમ કામ જ ની મળે. તો મતલબ કે આવી રીતે એક્ઝામ હોય ને એમાં એવું બી પૂછાય એમ. પછી ભૂગોળ આવે પછી ભારત નું ભૂગોળ ગુજરાત નું ભૂગોળ પછી ભારતનુ બંધારણ ગુજરાતનુ બંધારણ એ બધું અલગ અલગ પોર્શન આવી જાય એટલામાં આપે ત્યારે બહુ ધ્યાન નહી, આપેલું હોય, કે નહી એટલે આપણને હમને કંટાળો આવે હવે
એમાં કંટાળા ધ્યાનની આપેલો સવારે ન ને, આપણે કરાવે એ લોકો કે એવી રીતે. કે મતલબ એટલું ખરુ, કે આપણું આપણું બધું આંધળું ભવિષ્ય ચાલે
આ ત્યારે, તો આપડે છઠા સાતમા પણ કરે હુ કર સા છે. હુ, કર આવીને ખાલી વાત તૈયાર કરી એટલું આપણનેમ હા, એમ હવે અમારે જયારે દસમા નવ અમે નવ થી. બારમાં ભરીયુ ને તો અમારા સામાજિક સ સામાજિક વિજ્ઞાન ના ટીચર હતા, એમ એટલું ડેન્જર શીખવે સંસ્કૃત બી કે આપણને આવડે શોભનાબેન જેવા દેખાય ને નકશો કેવું ખબર કે જાતે, જ ઉભરી જઈને આપને નકશા જી આપણા શરીર પણ જેશ શીખવી દઈએ એ રીતનું એમ
ન ન ન ન એ એ ટીચર બો જોઈએ સાચે છે. કે છેને, અરે કોલેજ ના ટીચર અમેને મને છે, પરફેક્ટ ટીચર ને ક્યારે એને ખબર કેમ એકદમ એમ વ્યવસ્થિત ચલતે હરે એ મને જમના, બે મા અગિયાર મા આયવી ને ત્યારેમ કે એ લોકો ચોપડા મોઢે જ બોલ્યા કરે કે આમાં આવું છે, આમાં આવું છે, એમ એ એ વસા ટચર આવે ને ત્યારે આપડા પારા ખુલે કે હા ભાઈ અચ્છા, અને આવી રીતે બી ભણાય એમ બાકી મે સ્કૂલ થી લેવલ, તો મારું પ્રાથમિક શાળામાં તો કઈક કરેલું જ નહી, મેં એક થી સાત ધોરણ મે તો બી પેલી ને પેલું આપે પેલીને પેલું આપે, તો પેલી તો બસ એમ અરે અ તો એટલી સાધનો મળે તો કેવું કે બધું પ્રોગ્રામ પ્રોગ્રામ ને લઈને, જ એમ બધું હતું એમ વધારે એક્ટિવિટી વધારે સિટીની સિટીની પ્રાથમિક શાળામાં છેને, કઈ વેલ્યુ મળે છે. નહી જેટલ ગામની શિક્માં કરાવે ને પાંચ છોકરાને, બી એટલુ વ્યવસ્થ કરાવે મેં પોતે પેલું કર્યું એમ પેલું ગયા પેલુ ગેલી કે નહી. મેં એક ફાઉન્ડેશન તરફ થી સભ્ય માટે અલગ અલગ ગામડાની સ્કૂલમાં જય્યારે, મેં જોયું કે ગામની માં સંખ્યા ઓય છે, હોય ને તો આ બી એ લોકો એટલોું મસ્ત કરાવ અમે ધરમપુરથી.
અમુક સ્કૂલમા સારુ, કરા
મસ્કાર નમ જજ, કે વિચાર કે અરે બે ત્ર છોકરા છે. પણમેી એ લોકો જે રીતે સિરિયસલી લઈ ને કે ભાઈ એમ છે, એમ છોકરો માર જ છેને, પાં છ્ટા થી સંખ્યા વધારે દેખાય કે પેલા બધ સંખ્યા છે.
હમ
એવું પણ એમ, તમે કેટલું સિરિયસ એ લોકો પ્રોપરલી એમ સ્ટુડન્ટ ટીચર ઓછા પાછળ એવ ટીચર વધારે છે, ટીચર ઓછા છે, તમે પણ એક બે જણ એક જ સર એમ બે ત્રણ જણા ને એટલું બસ આરામથી, એમ રિલેક્સથી એમ કરાવે ના
હમ
સ્કૂલમાં તો ભાઈ છે, જ કે નહી. હુ તે નહી સમજ ટીચર છોકરી તનેક દી પહચી, જા
એ લોકોને, તો કેવું કે સરકાર અમને બહુ હેરાન કરે આ બધી પ્રવૃત્તિ આપે ને તે વસ્તુ પછી છોકરા, લોકો પર જે લોકો કાઢે એમ એ લોકોને સરકાર હેરાન, કરે ને તે વસ્તુ એ લોકો છોકરા, પર કાઢે કે તો ટાઈમ હોય, ને આ છોકરા લોકોને ભણાવવાનું કે આ કરવાનુ તે કરવાના અમ બી પેલાણ વસ્તી, ગણતરી વાળા ત્રણ મિનિમમ તો ત્રણ દિવસ આય
અવિક ખાખરે છેવિક. નહી. પણ એમાં છેને, પાછી મેં જોયું અરે તું માને ન મેને ખબરા મ કે એક થી સાતણ દિવ, બહુજ ઉારો સ્ૂલ લેવલે માર એટલે બધી સ્પર્ધા બધે જ ભાગ લેતી ને જિલ્લા હુધી જવાનું આવે જ એમ. તો છે ને કેવું કે મારું નામ બોલા તો અત્યારે મેં કેટલા વર્ષ પછી મેં ચણવાઈમાં એક સ્કૂલમાં ગેલી તો ત્યાં છે ને એક ગવર્મેન્ટ સ્કૂલ ની ટીચર અમારા વખતે ની હતી એ તો બીજા સ્કૂલ ની ટીચર હા પણ એ અમા સ્પર્ધામાં હતી એ લોકો સ્કૂલ અમારા સ્પર્ધામાં તો મેંનું નામ બોલા કે્યા પિંકી રાઠોડ લાલ સ્કૂલયા તો હજુ બી હમણાં કે જ મેં પકી કેમ મને એટલે પેલી મને જ કે પેલી જ પિકી હોવી જોઈએ મે એને જોયા કરું કે આ તો પેલી ટીચર તો કેવું પડેી અરે પણ નહી જશે ન બહુ આખું અલગ જ હતું એમ તે ટાઈમે અહીંયા સર ત્રડું સ્કૂલ છે લાલુ સ્કૂલ એક સ્વામી વિવેકાનંદ છે. એક મુખ્ય સ ત્રણ જ સ્કૂલ છે. ગવર્મેન્ટ સ્કૂલમાં સિટીમાં મેઈન વચ્ચે એટલે બહુ ટપ્પ જ ચાલે પણ આ લોકોને છે ને ચલાવતા જ નહી આવે
એ રોજ તોછ કે ન ઈ મતલબમાં હારું જો શિક્ એકબીજાને જોઈને બી મૂકે એમ પણ લોકોને હવે એમ કઈ નઈ ભાઈ આવે સ્ટુડન્ટ પાછ ટાઈમ કાઢવા માંગે જ નહી કોઈ બી બાળકો કરે એટલે તો પ્રાાઈવેટમાંય ને તો પ્રાાઈવેટ વાળા અગ પ્રાાઈવેટ સ્કૂલ વાળા હું વાલીને કમ્પ્લેન કરે પેરેન્ટસ ને એટલે એ લોકો કરાવા બેહે એમ., ને પેલું ગવર્મેન્ટમાં કોઈ કઈ કે ની ને ટીચર લોકો પેલા પેલા વાલીને એટલે પેલું એક બે વાર કેઈ મૂકે એમ એટલે પેલા વાલી હું કે ગવર્મેન્ટમાં તો એમ આપડું છોકરું ની કરે આમ ની કરે તેમની કરે એટલે મૂકે જ ની. પછી એમ એવું ની કે ચાલ ગવર્મેન્ટમાં ભલે મુકયે પણ આપડ એની પાસે બે થી ત્રણ કલાક બગાડી એવું ની કરે એમ
ભણી ને આવે તે જ. ઠેકાણાય નથી. એટલી ગરમી લાગે પચાસ હજાર ફી હાની લે તો કે ટેક્સ બુક એ બધું અંદર આવી જાય. ને બુક નો તો વજન તેજસ્વી ની સિલેબસની બાર એમ
એ લોકો ને તો બો
કેટલું વીહિયાત ને સિલેબસ હશે એમ સારો છે એમ એમ જોઈએ તો એ લોકો સારું કે લોકો પણ છોકરું બી કાલી લાવવું જોઈએ ને
અમારે બાજુમાં અમારે પછાડી જ એકદમ એવી સ્કૂલ છે મને પેલું ખેતર વાડી ખરી ને એના પછાડી જે એ બી ગ્રાઉન્ડ એમ પછાડ નો તો એ સ્કૂલમાં ફી તો કેટલી હ ને પૂછ્યું જ ની મળે એમ પણ લાઈટ જાય ને તો બે જ મિનિટ માં પાછળ પેલું ચાલુ કરી દઈએ એમ એ લો બોલો હુ કેવાય હા જનરેટર ચાલુ કરી દે બોલો છો ઘણા લોકોને જરાક ભી એમ તેમ ની એમ બે મિનિટ ની અંદર ચાલુ જ કરી દે એમ
તો તો હારીજ એમ કે છે ભઈ.
અમે અમે બી એ સ્કૂલમાં ભણેલા પણ મતલબમાં પુષ્પ શાંતિ સ્કૂલ અતી હવે તેનું નામ એ લોકોએ ચેન્જ કર્યુ તે છતાં ભી પુષ્પસંતિ ચાલતું છે. પણ એ બી નામ બી હાતે પાછું મૂકેલું એ લોકો અમે બી એ સ્કૂલમાં પણ આ મતલબમાં બધો આખો ડિપાર્ટમેન્ટ બદલાઈ ગીયો એમ.
વાહ હ હ
હમ
અરે તેવું કે અરે પણ મને તો વિચારવા આવે ને છોકરી સ્કૂલમાં અરે અઢાર હજાર ફી હોય ને છોકરું ટ્યુશનમાં બે નોટ ની લાવે. બે પાના સરખા ભરીને ની લાવે જાણે કે અઢાર હજાર આના આપીએ કે આપડે. તો વિચાર કર એમ કેટલું થઇ જાય આપણને.
અમુક સ્કૂલમાં આમ મતલબમાં પૈસા લે તે છે. હારું જ છે ધોય, હોય પણ અમુક સ્કૂલમાં તો અમારી એક બીજી સ્કૂલ છે ને ઉધોવિરામ. તો એમાં. ખબર પેલા બો જાગેલું હતું એમ ઓધોરામ ઓધોરામ કરીને. પણ કઈ લેવા ની મળે એટલે છોકરા જ ની જાયએમ લોકો એમ બી ની કેય આ સ્કૂલમા હારું ભણાવે એમ.
પછી અમારી એક સ્વામિનારાયણ સ્કૂલ હતી એ બી બંધ થેય ગેલી. કેમ કે બધુ ધતીંગ બો કરે ને સ્વામિનારાયણ વાળા એટલે પછી બંધ થેય ગેલી એમ. છોકરુંને કઈ મારેલું કરેલું એમાંથી બંધ થઈ ગેલુ છે.
તો અંયા કઈ બી પ્રાઈવેટ સ્કૂલ માં કોઈ છોકરા ને માયરૂ હોય એવું નઈં. ટીચર લોકોને હાભળવાનું આવે.
એટલે સ્વામિનારાયણ એમ આપણે કેવા જેવું ની પણ એ લોકોનું છે ને હોસ્ટેલમાં ભી. કારો છોકરા લોકો એમ, એટલે અમુક ખુશી માં બ્લેક કોઈ ન્યુઝમાં જોયેલું હતું ને તો સ્વામિનારાય વાળું હોસ્ટેલમાં છોકરા રેતા હતા. એક નાનલો છોકરા નોર્મલ સમલા થોડા એનાથી મોટા છો એટલે પેલા મોટા છોકરા લોકો નાના છોકરા ને બવડાવે ને. ગમે ગમે તેવું શીખવેને એવું કરે, એટલે પછી
ન લાગે.